હલો.
હાલો.
હમ અવાજ આવે?
બરાબર છે.
કેમ છો?
બસ મજામાં તું?
બસ હું બી મજામાં બસ આજે વિચાર આયો વૃક્ષારોપણ કરવાનો વિચાર આયો આજે એની વિશે વાત કરવાની ઈચ્છા થઈ
બરાબર ખુબ જ સરસ
હમ. આજના સમયમાં પર્યાવરણની ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવા સમયે વૃક્ષનું મહત્ત્વ વધુ વધી ગયું છે, સૌ પ્રથમ તો જણાવો કે વૃક્ષારોપણનો અર્થ શું છે?
અ વૃક્ષારોપણ નો અર્થ ખાલી એવું નહી કે વૃક્ષો જ વાવવા પરંતુ તેને મોટું થાય ને ત્યાં સુધી તેની સંભાળ રાખવાની પણ ખુબ જ જરૂરી છે, જો આપણે વૃક્ષ વાવીએ વૃક્ષ વાવીવીને તેને ભૂલી જઈએ તો તેનો કોઈ જ લાભ નહીં થતો. એને સમયસર એને પાણી આપવું જોઈએ. તેની આજુબાજુ આ આસપાસ જે બધી સાફ સફાઈ રાખવી જોઈએ અને તેને સુરક્ષિત રાખવું પણ એટલું જ જરૂરી છે, વૃક્ષ વાવીને આપણે ખાલી અ શું કેવાય એની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.
એકદમ સાચી વાત છે, તમારા મતે વૃક્ષોને પૃથ્વીના ફેફસા કેમ કહેવાય છે?
કારણ કે વૃક્ષ આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન આપે છે. સાથે સાથે હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. તેથી હવા શુદ્ધ રહે છે. અને પર્યાવરણને સંતુલન જળવાય છે, જો વૃક્ષ ના હોય તો સુુધ હડ સુુધ હવા મેળવવી પણ ખુબ મુશ્કેલી બની જાય છે.
હ આજકાલ ગમ ગરમીનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. શું તમે એક કારણ વૃક્ષની? વૃક્ષોની ઘટતી સંખ્યા પર છે.
હા. શહેરમાં સતત વૃક્ષો કાપવામાં આવે છે, અને તેના બદલે પૂર તા વૃક્ષો વાવવામાં આવતા નહીં. જેટલા વૃક્ષો કાપે છે, એના કરતા ડબલ વૃક્ષો વાવવા જોઈએ. તો આનું સંતુલન જળવાઈ રે અને જો વૃક્ષ ના વાવે તો પરિણામે તેનું તાપ ગરમીનું તાપમાન પણ વધે અને વરસાદનું પા વરસાદનું પ્રમાણ પણ બદલાય અને હવામાનમાં પણ અસંતુલન જળવાય છે. જો વૃદ્ધ વૃક્ષો વાવીશું તો ગરમીમાં પણ ઘણો ઘટાડો થશે.
હ વૃક્ષો આપણને બીજા ઘણા લાભ આપે છે, વૃક્ષો ફળ, ફૂલ, લાકડું ઔષધિઓ. અને છાયો આપે છે, ઘણા પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર પણ વૃક્ષ જ છે. ઘણા ઔષધીય છોડમાંથી દવાઓ બનાવવામાં આવે છે, એટલે વૃ ક્ષો માત્ર માનવ માટે નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે જરૂરી છે.
હા સો ટકાની વાત
શું તમને બાળપણમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનો લાભ લેવાનો મો કો મળ્યો છે?
હા શાળામાં દર વર્ષે વન મહોત્સવ દરમિયાન અમે વૃક્ષો વાવતાતા. શિક્ષકો અમને કહેતા કે આજે વાવેલું વૃક્ષ આવતી પેઢીને જીવન આપશે તે દિવસ આજે પણ યાદ છે, કે શિક્ષકો કેહેતા હતા કે તમે આખા વરસ દરમિયાન છે, ને તમે વૃક્ષારોપણ નહી કરો ને પન જયારે તમારો જન્મ દિવસ હોય ને એ દિવસે તમે એક વૃક્ષ વાવો અને એની કાળજી આખું વરસ રાખો એટલે તમે જેમ જેમ મોટા થતા જશો ને એમ એમ એ વૃક્ષની વૃદ્ધતા વધતી જશે.
હા લોકો કહે છે, ઘણી વાર કે વિકાસ માટે વૃક્ષો કાપવા જરૂરી છે. પન વિકાસ બી જરૂરી છે, પરંતુ કુદરત નો નાશ કરીને નહીં જો કોઈ કારણસર વૃક્ષ કાપવું પડે તો તેના બદલે અનેક નવા વૃક્ષો વાવવા જોઈએ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવાનું ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત
શહેરમાં લોકો વૃક્ષારોપણ કેવી રીતે કરે છે?
અ શહેરમાં તો શું ઘરની બહાર સોસાયટીમાં શાળામાં કરે ઓફિસમાં અને જાહેર જગ્યા પર વૃક્ષ વાવી શકાય છે. જો જગ્યા ઓછી હોય તો ઘણા લોકો કુંડા લાવીને કુંડા માં છોડ અને જો કોઈ ધારો કે કોઈ ફ્લેટ પર રહેતું હોય. તો ટેરેસ ગાર્ડન બા ટેરેસ ગાર્ડન બી બો સારો વિકલ્પ છે. કે ઘરની આજુબાજુ જગ્યા નહી તો ટેરેસ પર ગાર્ડન કરી શકાય છે.
હા એકદમ સાચી વાત છે. માત્ર સરકારની જવાબદારી નથી. સામાન્ય લોકોની પણ છે, બંનેની જવાબદારી છે, સરકાર યોજનાઓ બનાવી શકે છે, પરંતુ લોકોનો સહયોગ વગર સફળ તા મળવી મુશ્કેલ છે, દરેક નાગરિકોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ.
હા એકદમ સાચી વાત
વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે?
વિદ્યાર્થીઓ દર વર્ષે એક એક વૃક્ષ વાવી શકે અને મિત્રોને પણ પ્રેરિત કરી શકે છે, કે તો મેં ક પહેલા કહ્યું આગળ એમ કે આખા વર્ષ દરમિયાન તમે વૃક્ષ ના વાવો ને પન એક વરસમાં આપણો જન્મ દિવસ એક દિવસ આવતો હોય ત્યારે તો તમારે વૃક્ષ વાવવું જ જોઈએ. અને શાળામાં ઘણા જાગૃ અ જાગૃતિ કાર્યક્રમો કરી શકે છે. અને પર્યાવરણ બચાવવાના સંદેશાઓ પણ ફેલાવી શકે છે.
હા એકદમ સાચી વાત છે, સોશિયલ મીડિયા પણ આ કાર્યમાં મદદરૂપ થઈ શકે છે, આજે લોકો સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરે છે. જો લોકો વૃક્ષારોપણના સારા કામ શેર કરે તો બીજા લોકો પણ પ્રેરા પ્રેરાય પ્રેરના
હા એકદમ સાચી વાત અત્યારે તો સોશિયલ મીડિયા કેટલું ડેવલોપ થાય છે. કે કોઈ બી વસ્તુ નવી આયી એ વસ્તુ સોશિયલ મીડિયા પર આવી જાય તો એક વ્યક્તિએ બીજા વ્યવ્યક્તિનું જોયું તો તરત જ બીજા દિવસે એ વ્યક્તિ એની પોસ્ટ શેર કરશે એ એનાથી બે લોકો પ્રેરિત થયા પછી એ બે થી બીજા બે થાય એ બે થી બીજા બે થાય એટલે ઘણું બધું આ ડેવલોપ થઈ જાય સોશિયલ મીડિયા થી તો
હા તમારા માટે વરસાદ અને વૃક્ષો વચ્ચે શું સંબંધ છે?
અમ વૃક્ષો પાણીનું સંરક્ષણ કરે છે. અને જમીનમાં ભેજ જાળવે છે અને વરસાદી ચક્રને સંતુલન રાખવામાં મદદ- - કરે છે. જ્યાં વધુ જંગલ હોય ત્યાં વાતાવરણ પણ એટલું જ સારું હોય છે. તો- -
હા એકદમ સાચી વાત છે. જો- - દરેક વર્ષે દર વર્ષે એક વ્યક્તિ વૃક્ષ આવે તો કેટલો ફરક પડે- - કરોડો નવા વૃક્ષોગસે પ્રદૂષણ ઘટશે. હવા શુદ્ધ બનશે ગરમી ઓછી થશે અને આવનારી પેઢી માટે સુંદર પર્ય- - પર્યાવરણ તૈયાર થશે.
હા.
શું વૃક્ષો આર્થિક રીતે પણ ઉપયોગી છે.
હા ફળોના બગીચા ખેડૂતોની આવક વધારે છે. લાકડું ઔષધીય છોડ- - રબર કાગળ અને અન્ય ઘણા ઉદ્યોગો વૃક્ષો પર આધારિત રાખે છે. અત્યારે કઈ બી નવો ધંધો ચાલુ કરો હોય. તો પહેલામ પહેલું ફર્નિચર કઈક કરાવે એટલે લાકડાનો તો ઉપયોગ થાય જ. અને લાકડું આપણને શામાંથી મળે વૃક્ષ માંથી જ મળે. એટલે જેટલા વૃક્ષ વાઈશું એટલા આપણી માટે ઓછા છે.
હા એકદમ સાચી વાત છે અને વ્યક્તિગત જીવનમાં- - એક સંકલ્પ તો લેવો જ જોઈએ કે હું દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ- - તેની સંભાળ રાખીશ અને મારા પરિવાર તથા મિત્રોને પણ આ કાર્ય માટે પ્રેરિત કરીશ.
હા એકદમ સાચી વાત.
અંતમાં પર્યાવરણ બચાવવા માટે લોકો શું કરી શકે.
અમ વૃક્ષ વાવો પાણી બચાવો- - પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરો. કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ. વરસાદનું પાણી આવે એનો સંગ્રહ કરવો જોઈએ. અને કુદરત નું સન્માન કરવું જોઈએ. નાના પ્રયાસો મળીને ઘણો બધો મોટો- - અ બદલાવ લાવી શકે છે.
ખૂબ જ સરસ. ખૂબ જ સરસ માહિતી મળી છે આ વાતચીત દ્વારા સમજાવું કે વૃક્ષ મા- - તર છોડ નથી પરંતુ આપણા જીવનનો આધાર છે.
હા એકદમ સાચી વાત.
જો આપણે આજે વૃક્ષનું રક્ષણ કરીશું તો આવ- - આવતી પેઢી સ્વચ્છ હવા હરિયાળુ પર્યાવરણ અને સારું જીવન જીવી શકશે. ચાલો આપણે સૌ આજે મળીને સંકલ્પ સંકલ્પ લઈએ- - દર વર્ષે ઓછામાં- - હ જો એક વૃક્ષ જરૂર વાવીશું અને તેની સંપૂર્ણ સંભાળ રાખીશું.
હા એકદમ સાચી વાત છે આ સંકલ્પ બધા એ લેવો જોઈએ.
હા અમારા કોલેજમાં બી- - અ દર મહિને જેની બી બર્થડે હોય- - એ દિવસે અમે એક વૃક્ષ વાવીએ છીએ આ રીતે બી તમે દર મહિને બી એક વૃક્ષ વાવીને બી પર્યાવરણને બચાવી શકો
હા ખુબજ સરસ
આ વાતચીત સાંભળનારા દરેક વ્યક્તિને વૃક્ષારોપણ માટે પ્રેરણા મળશે
હા
હા તમારો આ પર ચાલો હરિયાળુ ગુજરાત અને હરિયાળુ ભારત બનાવવા આપણે સૌ પોતાનો ફાળો આપીએ
હા
અને દર વર્ષે એક
અને એક સંકલ્પ લઈશું કે આપણેે પણ આપણા જન્મ દિવસે એક વૃક્ષતો વાવીશું
હા આપણેે બી લઈશું અને બીજાને બી પ્રેરિત કરીશું કે તમે બી તમારા જન્મ દિવસ એક રૂપ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો
હા
હા તો ચાલો મને આજે ખુબજ સારું લાગ્યું પર્યાવરષણ વિશે વાત કરીને
હા
હા